નિરમ હતી
તો હા એને જ્ભો કેવાય પછી દો તન પાંચ નહી રમેલા તમે
એ કઈ રીતે હોય
હું તો કપ્લીટ યાાર ન બો પહેલા રી હતી મે મીન્સ કે કોલેજ ના બીજા પહેલા બીજા વર્ષ માં રમતાતા. તેવે કોઈને ટાઈમ નહી મળ લોકોમ પણ કેવું હોય કે પટ્ટા પેલા તો વેચવાનું હોય કે કોને બે ત્રણ પાંચ બનાવાનું છે એટલે સૌથી મોટું જેની ભાગા આવે એને પાંચ બનાની હોય પછી નાનું એવી રીતે થેકયુ પછી પટ્ટા વેચવાના હોય એમાં સ્વર પાડવાનો હોય સ્વર એટલે બાકી લાલ સ્વર હોય ચરકટ સ્વર હોય કા તો કાળી હોય કે જે હોય તે પછી સવથી મોટું હોય છેનું પેલા બાકી મારી પાંચ બનાવની હોય બરાબર તો મેં નાખું મારે પલા એક એકકો હોય તો મેં એકકો નાખો એક કરતા તો કઈ મોટું જ નહીં. તો બધા નાખે પછી એનો હથ બની જાય એવી રીતે પાંચ હથ બનાવવાના
એટલે રોન બનાવવાનો લાઈનંબંરને એવી રીતેને
હા નંબર કરીને
સારો કે પાંચ હોય પાંચ હોય તો આપડે ગમે રેન્ડમ પાંચ નંબર લાઈન માં હોય આપે કરી નાખવાના
એવી રીતે નહીિ તને નહીંજ પવાડો
બરાબર છે લાઈવ હોય તો વ તારે
હા આમાં તો મને મને જ સમજાવતા નહી આવડ્યા હો હું કરે તમારા ભાઈ? હું હે હી હે પછી નહી શીખવાની જરૂર.
પછી પછી હું
પછી મ મે કે હ રીતે પણ ભૂલી ગય અકો રમીહો નહી આવડતી ઉનું આવડે ઉનો આવડે
ના ઉનો એક વાર રમેલો જ નથી રમેલો જ નથી
પછી આપડે કોબ ના ના હોય તો પેલી બિઝનેસ કેમ રમીએે એત રહે એમાં જસન
નવું હોવે્યાપાર
હા બસ એ ર એમાં જ
હા એરામલા એમતારોખ સીકતે બિઝનેસ મેન નમ ગજ બેજીી ગરજ
પછ બીલી કજ કર્યો એવી ખબર છે
કજ કર્યું નઈ નહી પ કોડી ઉપર થી મને યાદ એ ઓોલ અ રમય ચોપાટ ચોપાટ રમતા હો ને
ના તમે કહો તો કદાચ ખબર પડે
ચોપાટ નથી ઓલી સકુની મામાં રમે છે
હા પણ ના અમે એવું નહ રમતા અમારે ત્યા મોજ કરી્યો કે કદાચ
લુડો રમી કે ને લુડો જવું જોઈએ થડોું નાનાથી અગર આ કોડીથી રમવાનું હોય એમાં
હા તો, બસ તો પછી અમે એને કાચ કોળિયો કહીએ.
કોડ કોડીથી રમવાનું પહિ ચાલ ની તાકવાની કે પછી સાપસીડી માંગો.
ના એમાં એવું હોય અમારે ત્યાં એવી રીત રમે. ના એટલે આ તમે કહો ને કે લુડો જેવું હોય. આઉચ. તો લુડો જેવું જ હોય ચાર ઘર પાવાના હોય. હે ને?
ચાર આ તો ઓલરેડી અ ચાર આવે અલગ જ આવે તમે શકુનીમાંમાં રમતે તમે સિરિયલ બિરિયમ જોવેન તો તમને અંદાજ આવી જાય કે ચોપાટનું ઓલું કેવું આવે કન્સ્ટ્રક્ચર.
પણ આખું અમારે એવું ના હોય કે આ ચોપાટેથી કેવાય ને એ આખો અલગ જ હશે. હું ખબર હવે મને.
આમ મેગીન લોચા જેવું સ્ટ્રકચર ને એવું આવે અ
હા તે મને આજે કોકે હોય એવું જ કે લુડો જેવું જ હોય કે, ગેમમાં કુ મરાય એવું બધું.
હમ. તો પછી કયો તમે કોરોનાના સમયે કઈ રીતે વ્યતીત કર્યો હતો
કોરોના ટાઈમે પેલાં તો મારા મોટા પપ્પા ના છયોતો. ભીડમાં કોરોના થઈ ગયોતો. તો બધા કે જવાય ના જવાય તો મારેથી તો રહેવાય ના, તો મેં તો ગઈતી. એમની બહુ જ સેવા કરતીતી, કે નારિયલ પાણી ને એ બધું આવે ને. બધું આપે હું જ જઉં. મન તો એવું કે ને કઈ બધાને એવું થાય કે, બીક લાગે કે મને થઈ જશે મને થઈ જશે મને એવું તો કોઈ દીઠયુ થયું નહીં. હું મારા દીદી, મારા ભાઈ એટલે સગ્ગા ભાઈ નઈ મોટા પપ્પાના બે. તે બધા જતાતા, તો સેવા કરતાતા, એટલે અડધુ એમાં જતું રયુતું. પછી આવું કોને કાચ કોળિયો, પત્તા એવું બધું રમીએ અમે બારે એક વાગા હુધી ઘરની બાર તો નીકળવાનું નહી કશું મજા નથી આવતી મન તો, બહુ જ કંટાળા ચડતોતો. અને આમ મજાયે આવતીતી કે ચાલો ભણવાનું તો નહી. પછી ઓનલાઈન ભણવાનો આવતુતું ખરું, તો એ ઓનલાઈન કોણ ભણે. કોઈ ભણે? એને ખાલી થોડું ધ્યાન આપીએ એમાં સર તો બોલે. તમે તો વિડીયો ઓન નહી કરતા, આવું નહી કરતા, તેવું નહી
પછી ગેમ રમીએ, ટીકટોક બહુ ચાલતુતું એ ટાઈમએ. ખબર?
હા, ત્યારે ત્યારે ટ્રેન્ડમાં આવ્યુતુ ટીકટોક તો.
જતુ રહ્યુ કે, બધા બહુ વિડીયો બનાતાતા. મે તી ખાલી સ્ક્રોલિંગ કર્યા કરતીતી તે ટાઈમેં હોય. બસ! પછી તો મને યાદ નહી બીજું તમે બોલો.
બસ અમા થોડોક સમયમાં તો એવું મોસ્ટ ઓફ ગામડે બધાં વયા ગયાતા પાછા. નહીતર વેકેશનના સમયમાએ તો મારે દસમું ત્યારે કોરોના જયારે પૂરો છે ને ત દસમું મારું રાઈટ પૂરું થયુતું. અને બે થયા ને લોકડાઉન સ્ટાર્ટિંગ થયુતું.
તે મારે એવું જ હતું કે મેં દસમું પતાયું પછી મેં બહુ જ પ્લાનિંગ કરી હતી. મસ્ત ફરવા જઈશે એકદમ કેવું જેલમાં હાજ થયા હોય એવું ને પછી ખવા પ લકડાઉન બ કાળછે એ ર સરકાર
માટલે એર્તીતે ત્યારે પછી જ્યારે ગામડે અમે વયા ગ્યાતા નીતર વેકેશન હતુંન વેકેશન માણવા ગયાં ખબર પેલો ડાઉન લાગી જશે, વેકેશન નીતર ગામડે જવાનું ત્યાં લોકડાઉન જેવું હો તું નય. ત્યાં બસ સ્ટેન્ડમાં પોલીસવાળા ને એ બધા બેઠા હોય પણ ઠીક અત્યારે અવર જવરને એ બધું કેમ કે, ગામ માટે મોટા બાપુને યા ટોળું હોય. એટલે માર્ગ બધા હોય છે યા જવાનું એને પાવવાનું. સમારવાના જે હોય એટલે એ પ્રમાણે મને એક આમ જો ડેરી રીતે મને ઘણું બધું નોલેજ છે મન. ત્યારે મળ્યુતું. જ કિન્યુ એક દોઢ વડષધી આવીશું એટલે તબેલો જે આવે. તો બબેલામાં કયા કયા પશુ કઈ કઈ રીતે એના બચ્ચાનું કેટલો ટાઈમ લાગે હ ત બીમારે. પછી ગામડા ની બધી રમતું પછી ગામમાં ત અમારી જગ્યા બેવા લે ગામું શમશાન અમારે. શમશાનમાંજા આઓ બેઠા નદી છે દરબો બધા ફરવાડ ન ગાયો લઈને અને્યાં પછી ખુટ બધારે ને કોઈતરા બારેને મજા દેખ
બરાબર.
તો પછી બરાબર ઊંઘ આવે તો હુય જાવ હવે.
ના એતો મને ખાલી બગાસો આવે છે બગાસો હો ને આવે માણસ
તો વાંધ નહી.
આજ તમાને ભુથની સ્ટોરી ખબર છે ત કો.
એઈ
બસ એવું ના કહેતી કે ભૂત નહી હોતું પણ એમ ખાલી ખબર હોય તો કોહ.
હું ક તમને તમે કયો છો
તમે કો પેલા તમને ખબરય મારે પહેલા તો બધી બહુ છે. તમ કેવું એક થી કરી રાખી છે.
ભુતની સ્ટોરી એક વખત જ તમે સાંભળી કે ન સાંભળ આઈ ડોન્ટ નો. પેલા એવું તો અમારે વાડી એ રીતે થતું. કે ભૂત એવું બધા કે કે ત્યાં ચીના જેવું થાય છે એમ. એટલે ત્યારે બઉ ત્રાસ વધી ગયોતો બધા રાજુ તમારા ચિનાર થાય છે ચિનાર થાય છે આમ તેમને. આ કોરોના પેલા ની વાત છે અત્યારે મૂળ વેકેશન ત્યારે પપ્પાને પપ્પ ને એ બ બધા દાય એ રીતે. કાર ચડે કે કોક એવું કેને કે ભૂત થાય છે. એનું માથે ચટીંદતે એક કરે વિરોધ કરી તો પછી રાતે અમને બે વાગે લઈ ગયા ત મને હું પપ્પા ભઈ ગયા રાતે. પછી બધા આજુબાજુ ખેડૂત હતા ને એ વાડીને વચે છે આજુબાજુ ઘણી બધી વાડીઓ ભેગી છે બધા વાડી ના ખેડૂતને બોલાવ્યા અડધી રાતે અને પછી મને મોકખ વાડી પડતે
તરો આવાજ કપાય છે. હાલો.
હલો અ છે અવાજ
હ વા
હલો
હા હા આયો.
તો પછી બધા ખેડૂતને આજુબાજુ બોલાવ્યા અને પછી મને કીધું આખું વાડી પર આખો આટો મારતો એમ. અ લાઈટ બ કઈ નહી એમના મ અને ત્યારે સાતમા આઠમા માં અંદાજે થઈશ. પછી આખી વાડી પર આટો મારી્યો પછી એ વાળ બધા બેઠા ત પસે કે દુબર ઉપાય એ દેખાડું તો ને ના ભૂત ભૂતકા કીધું નાના ક દેખાડું નથીજ. હવે આજે પછી એ બધી થોડાક ઘ કડક વાત છે ને થોક શબ્દો કઈ કહી દીધો કે હવે જો આજ પછી કોઈ નામ લીધું છે ને જિલ્લા તમ અહીયાનેયા તમનેને તમને કે બનાવી નાખશો.
હ
પછી એજ રીતે રા ગામમાં આ માઇન પડેલી છે કોલસાની. તો ન્યા કરતલાની જમીન વહી ગઈ છે એક્યા માન્ડ નો પોઈન્ટ આવેને આગળ હોટલ જે કાકા એ કોતે હોટલ ની પાછળ આંબલી હતી. દરે એમ જ્યાં આંબલી દરરોજઈક પાર્કિંગ ગાડી કરે નહી દરરોજ રાતે ક ખટારડો શરૂ થાય. તો મારા પપ્પા બીજાના ભાઈ મ વાતચીત શત લગાડી જો કે આ હું કે આખી રાતી્યા કોઈય જ નથીાઈ ટાઈ બાકી તમારોું પૈસા જો હું આખી રત ત્યાં હોઈ જં તો હું તો કે પાંચ દિ નનો પ્રોગ્રામ મળે તરફથી રા પાર્ટી કરવાનો તો કઈ વાંધો નહીં. એમ ક પપા પાંચ કે સધી આરામથી હુંય જાય. પછ દરરોજ રાતે પ્રોગ્રામ કરવા જાય.
હ
અલી જસ્ટ તમારા કેમ અંદર જીગ્ગર હોય નને ભાઈ માનો તો તમારી ઉપર છે ભાઈ. તો કેયો તમારી સ્ટોરી.
મારી પર્સનલની ભલા એક કે શું કેવાય મારા મોટી મમ્મી ત્યાં પેલા એવું હતું એટલે પહેલા ક હમણાં જ છે કે એમને અર કોઈ ના હોય તો કદાચ મારે માયા હોવા જવાનું હોય. એટલે બાાય અમે ત્રણ દીદી જઈએ કે હાચવાનું ઘર એમને એવું કે એટલું ઘર ના રહેે ખબર ને એવું કોમ છે તે પછી ગયાતા ને તો મેં સિરીઝ જોટી હતી આવી રીતે રાતે હોરર જ જોટી હતી. તો બે કેવરી વાઈકા હતા તો બહાર બહાર કેવું કે કલટી આવે ને તેને પણ કાળો કટકો ઉડાયલો હશે. તો એટમે ખબર નને બારનું ખુલ્લું હશે તો કદાચ લાઈ જ નથી કેવુંઈ કતું સમથિંગ મને યાદ નહીં કમ્પ્લીટ તો હતું ને તો મને એવું કે કોઈ ઉઊભું છે ત્યાં તો પછી મ કોણ ઉભો હશે તમે તો ઉઊભી થઈ બારે ખોલીને જોઈ એકદમ નજીક જ કોઈ નોતું એટલે એું થયું તું મને એમ. મન તો મીક નહી લાગતી પણ મેં મારા દાદા સાંભે એવું સાંભળેલું છે. કે એમને એવ એક્સપિરિયન્સ હતો કે આ કોણ તમે જીમ જેન કે ખબર ને હું કેહેવાય એને જે વ્હાઈટ વહાઈટ કપડાં પહેરીને આવે બીડી માંગે એ હું કહેવાય.
ચીમાં તો એમકી એમાં કેવું કઈ હોય નહી શબ્દ ભૂત કયો ડાયન કયો જીનાથ કયો અલગ અલગ શબ્દોની
અમારા સાઈડ એવું ક જી આખો લગાવે એવું ક કે બે ટાઈપ ના જીન આવે એ સારું કરે ખરાબ. કર એવું. અ અમારા ગામમાં એક ખબર ને મુસલમાં કોઈ આંટી છે ને એમને ત્યાં આવ કે કે બધા જીન છે જે ખરાબ કેમ તે એટલે એવું જ છે કે એમને ઘરની કંડિશન એવી ને એવી છે. કેમ બધા કોઈને કોઈ બીમાર પડ્યા જ કરે મરી જાય એવું.
હમ
હાચી જુતું તો નહી ખબર ખાલી એવું સાંભળું છે. તેવું કે મારા દાદા હની હ હે?
અહી તમે વાત કરો એમાં મોસ્ટ ઓફ તો હું હોય ખબર એનેને જોવાની કે કેટલા વ્યસનો કેટું ન કરવા પછી છેલ્લે બીમારી આવે ને પછી છેલ્લા આવવા બના કર હું. કે અમારા ઘરે કેવો ક મુ કુતું જ નથી નાથમાં છે અમારા પિતૃું નડ છે તો ભાઈ તમે તમારા લાગેમ જોવાની માં કોઈ દારૂ કે વસવા કેટલા કર્યું ત્યારે કોઈ તમારા પિતૃ વાડે ન પછી અત્યારે તમેમ જોવાડે આવે છે
ખબર આવે હ એ તો મને એટલે પછી મારા જે સગ્ગા કાકા છે ને તે અમારે ત્યાં એમનું ઘર બંધ હતું કે ખબર નહું હતું તો એ મારા જે સગામાં છે એક અંકલ તેમને ત્યાં રહેતા હતા તો એમને ત્યાં રાતે છે ને દરરોજોજ પાણી ખબર નહ ક્યાંથી આઈ જાય બુ જ પાણી આવે બુજ પાણી આવે દાદર પરથી નીચે ટપક ટપક ટપક કન્ટિન્યુ કરે ડોલ મૂકી કમેટ એટલો મૂકીનેને બહુજ ભરાઈ જાય ને પછી હમણાં એમને તો હવે બધું થઈ ગયું કમરેટ આ રે તો બીજા જે બીજા પડો શું કેવાય જે રેન પણ બીજા રહેતા તા ને તેમને એવું કશું જ નહી એને એવું કઈ હતું બી નને કે જેથી પાણી આવે તો પાણી બહુ જ આવતું હતું ને જે મારા સરી નામ ના બોલાય પણ એ મારા ભાઈ ઉપર સુધ હતાને છ છ